કેમ છે? હા જીવન એટલું વ્યસ્ત થઈ ગયું છે. હે. એ સમય જ નથી મળતો. આજે ખાસ કરીને મેં વિચાર્યું કે તારી સાથે લાંબી વાત કરું.
બહુ સારું કર્યું મને પણ વાત કરવાની ઈચ્છા હતી, ખાસ કરીને આજકાલ શિક્ષણ વિષય પર ખુબ વિચાર આવે છે.
હા સાચું છે, આજે શિક્ષણ પ્રણાલી કેટલી બદલાઈ ગઈ છે આપના સમય અને આજના બીજા ના સમય વચ્ચે બહુ મોટો ફરક છે.
એકદમ સાચું પેલા તો સારામાં શિક્ષક નું ખૂબ માંન રાખવામાં આવતું. વિદ્યાર્થીઓ ખુબ શિસ્તબંધ હતા હવે થોડો બદલાવ આવી રહ્યો છે.
બધું ટેકનોલોજી તરફ આકર્ષિત છે મોબાઈલ, કોમ્પ્યુટર અને અન્ય સાધનો ના કારણે અભ્યાસ કરવાની રીત બદલાઈ ગઈ છે.
હા મને પણ લાગે છે કે ટેકનોલોજીનો ઉપયોગ યોગ્ય રીતે થાય ને તો વિદ્યાર્થીમાં તે ખૂબ લાભદાયક બની શકે છે.
બરાબર કહ્યું ઓનલાઈન અભ્યાસથી વિદ્યાર્થીઓના ઘરે બેઠા પણ જ્ઞાન મળી શકે છે, પરંતુ બીજી બાજુ ધ્યાન ભંગ થવાની શક્યતા પણ વધારે છે.
હા ખાસ કરીને નાના બાળકો માટે તે મુંબઈમાં અભ્યાસ કરતા કરતા રમ તો વધુ સમય વિતાવે છે.
શાળાનું વાતાવરણ પણ મહત્વપૂર્ણ છે મિત્રો સાથે બેસીને અભ્યાસ કરવાથી સમજ વધુ સારી થાય છે.
હા અને શિક્ષક સાથે સીધી વાતચીત કરવાથી પણ ઘણી સમસ્યા સરળ બની જાય છે. હ
તને યાદ છે આપના સમયમાં શી શિક્ષકો કેટલા કડક હતા.?
હા પરંતુ તેમની કડકાઈ માં તો પ્રેમ હતો. તે વિદ્યાર્થીને સાચા માર્ગે દોરવા માંગતા હતા.
આજકાલ શિક્ષકો પણ પ્રયત્ન કરે છે પરંતુ વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચવું થોડું મુશ્કેલ બની ગયું છે.
હા કારણ કે આજકાલના વિદ્યાર્થીઓ તો ઘણા વિકલ્ પોમાં. બોર જ થઈ જાય છે ને.
તો શિક્ષણમાં નવી નવી રીતો અપનાવી જરૂરી છે જેમ કે પ્રોગનામક માં શીખવું વગેરે. સાચું છે દરેક વિદ્યાર્થી તેની ક્ષમતા અલગ હોય છે. બધાને એક સરખા માપદંડ થી માપવું યોગ્ય નથી.
હા કેટલાક વિદ્યાર્થીને વાંચનમાં સારા હોય છે. તો કેટલાક રમત ગમતમાં.
અને કેટલાક કલા ક્ષેત્રમાં પણ ખૂબ આગળ હોય છે.
તેથી શિક્ષણ માત્ર પુસ્તકો પૂરતું ન હોવું જોઈએ. જીવન પણ શીખવું જરૂરી છે.
એકદમ સાચું. જીવનમાં આગળ વધવા માટે સંવાદ કૌશલ્ય, આત્મવિશ્વાસ અને નિર્નય લેવાની ક્ષમતા ખૂબ મહત્વપૂર્ણ છે.
અને આ બધું સારામાંથી તો શીખવું જોઈએ.
તને શું લાગે છે, આજકાલ વિદ્યાર્થીઓ પર દબાણ વધારે છે?
હા, ખાસ કરીને પરીક્ષા ના સમયમાં. માતા પિતા અને સંબંધની અપેક્ષા વિદ્યાર્થીઓને તણાવો મૂકી દે છે.
સાચું છે, ઘણા વિદ્યાર્થીઓ માત્ર ગુણ માટે અભ્યાસ કરે છે, જ્ઞાન માટે નથી કરતા.
આજ તો સમસ્યા છે અભ્યાસ તો સાચું છેતું સમજવું જરૂરી છે.
અને માતા પિતાએ પણ બાળકોને સમજાવવું જોઈએ માત્ર દબાણ ન કરવું જોઈએ.
હા બાળકોને પ્રોત્સાહન આપવું જોઈએ જેથી તેઓ આત્મવિશ્વાસ થી આગળ વધે.
શાળામાં માર્ગદર્શન પણ મહત્વપૂર્ણ છે.
શિક્ષકે વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગ બતાવે તો તેઓ જીવનમાં સફળ બની શકે.
તને લાગે છે કે આજકાલ શિક્ષણ હજુ વ્યવસાયિક બની ગયું છે.
થોડું હા કેટલીક સારામાં શિક્ષણ કરતા એ વધુ મહત્વની બની ગઈ છે.
હા અને એવા શિક્ષકો પણ છે જે પોતાના કામને પૂજા માને છે.
સાચું છે આ શિક્ષકોને કારાય વિદ્યાર્થીને ભવિષ્યમાં ઉજ્જવળ બને છે.
શિક્ષણમાં સુધારવાની જરૂર છે પરંતુ સંપૂર્ણ બને ખરાબ નથી.
હા, પરીક્ષામાં પોતાની સમસ્યા હો. પરંતુ ઉકેલ પણ હોય છે.
બરાબર કહ્યું, જો આપણે સાચે દિશામાં પ્રયત્ન કરીએ ને તો શિક્ષણ વધુ સારું બની શકે.
હા ને તેમાં શિક્ષક, વિદ્યાર્થી અને માતા પિતા ત્રણેની ભૂમિકા મહત્વપૂર્ણ છે, એકદમ સાચું ને?
વિદ્યાર્ઓ સારા સિવાય શું શીખ. કુ જઈએ. છે. ઘણા વિદ્યાર્થીઓ પાસે પુસ્તિકાને જ્ઞાન તો હોય છે, પરંતુ જીવનમાં કેવી રીતે કામ આવે તે સમજતાજ નથી.
બરાબર અને એક બીજી વાત, બાળકોને પોતાના વિચાર વ્યક્ત કરવાની તકત તો આપતી જ જોઈએ.
હા, ઘણા વિદ્યાર્થીઓ પોતાના વિચારો દબાવી દે છે, કારણકે તેમને લાગે છે કે કોઈ સાભળશે નહી.
આમાંથી શિક્ષકો અને માતા પિતા એક ખુલ્લું વાતાવરણ બનાવવું છે, જ્યાં બાળકોને નિર્ભય રીતે વાત કરી શકે.
હા અને શારામાં ચર્ચા વાદ વિવાદ જેવી પ્રવૃતિઓ વધારવી જોઈએ.
હા, તેનાથી વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધે છે.
તને યાદ છે, આપણે પણ શાળામાં નાટક અને વર્તુટ શોધવામાં ભાગ લેતા હતા.
હા અને એ અનુભવ આજે તો કામ આવે છે. લોકો સામે બોલવાની હિંમત એ તો આવી.
આજકાલ પણ આવી પ્રવૃત્તિઓ થાય છે, પણ કદાચ વિદ્યાર્થીઓ તેનો ઓછો રસ લ્યો છે. સાચું છે. માતા પિતા એ પન બાળકો ના ઉપયોગ પર નજર રાખવી જોઈએ.
સંપૂર્ણ પ્રતિબંધ નહીં, પણ યોગ્ય મર્યાદા રાખવી જોઈએ.
શિક્ષણમાં નૈતિક મૂલ્યો પણ શીખવવા જોઈએ.
હા સત્ય, ઈમાનદારી અને માનવતા જેવા ગુણ ખુબ જ મહત્વના છે.
આજે સમાજમાં આ મુલ્ય થોડા ઘટતા જાય છે એવું લાગે છે.
છે.
તો શું સારામાં નૈતિક શિક્ષણ ફરજિયાત કરવું જોઈએ.
હા, પણ તે માત્ર વિષય તરીકે નહીં. પંતુ જીવનમાં ઉતારવા જેવું હોવું જોઈએ.
બરાબર કહ્યું, માત્ર પુસ્તકમાં વાંચવાથી નહીં પણ રોજિંદા જીવનમાં તેનો ઉપયોગ સી ખવ્વો જોઈએ.
હા, અને શિક્ષકો પોતે પણ ઉદાહરન પૂરું પાડે ને તો વિદ્યાર્થીઓ વધુ શીખી શકે.
એકદમ સાચું, બાળકો જે જોએ છે તે જ વધુ શીખતા હોય છે.
તને શું લાગે છે કે પરીક્ષા પ્રણાલી બદલવી જોઈએ.
હા કારણ કે માત્ર લખાણ આધારિત પરીક્ષા વિદ્યાર્થીઓને સંપૂર્ણ ક્ષમતા દર્શાવી શકતી નથી.
કેમ કે પ્રોજેક્ટ, પ્રેઝન્ટેશન અને પ્રયોગ આધારિત મૂલ્યાંકન પણ હોવું જોઈએ.
તેનાથી વિદ્યાર્થીઓ વધુ સક્રિય બનશે.
અને તેઓના અભ્યાસ માં પણ રસ વધશે.
આજકાલ ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસને બહુ જ સમજે છે. તો શિક્ષણને રસપ્રદ બનાવવું ખુબ જરૂરી છે.
હા જેમ કે રમતમાં શિ ખવું વાર્તા દ્વારા સમજાવવું આ બધું મદદરૂપ બની શકે.
એક વાત વધુ કે વિદ્યાર્થીઓને કારકિર્દી માર્ગદર્શન પણ મળવું જોઈએ. અને પછી તે ખોટો નિર્ણય લઈ લેતા. તા હોય છે. હા જેથી દરેક વિદ્યાર્થીઓ પ ની રસ અને ક્ષમતા પ્રમાણે આગળ વધી શકે.
તને શું લાગે છે ગામ અને શહેરના શિક્ષણમાં શું ફરક છે?
ગામમાં હજુ પણ કેટલી સુવિધાઓનો અભાવ હોય છે.
પરંતુ ગામના વિદ્યાર્થીઓમાં મહેનત અને લગ્ન વધારે હોય છે. હમ્મ.
બરાબર કહ્યું જો તેમને યોગ્ય તક મળે તો તેઓ પણ ખૂબ આગળ વધી શકે છે.
એ શિક્ષણ દરેક સુધી પહોંચવું જોઈએ?
હા, અને ગુણવત્તા પણ સમાન હોવી જોઈએ.
શિક્ષણ એ, દરેક નો અધિકાર છે.
અને તેનો યોગ્ય ઉપયોગ કરવો એ અમારી જવાબદારી છે.
એકદમ સાચું.
મને લાગે છે કે, બંનેમાં પોતાના ફાયદા અને અછતા છે.
શહેરમાં સુવિધાઓ વધારે છે, પણ ગામમાં શાંતિપૂર્ણ વાતાવરણ હોવાથી ધ્યાન કેન્દ્રિત કરવું ખુબ જ સરળ બને છે.
બરાબર. શહેરમાં તો અવાજ, ભીજ અને અનેક વિઘ્ન હોય છે, જે વિદ્યાર્થીના ધ્યાનને ભંગ કરતા હોય છે.
હા, અને ગામમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેના સંબંધ પણ વધુ નજીકના હોય છે.
સાચું છે. જ્યાં શિક્ષકો વિદ્યાર્થીઓને વ્યક્તિગત રીતે ઓળખે છે, જેનાથી માર્ગદર્શન વધુ અસરકારક બને છે. પણ, ઘણા વિસ્તારોમાં જોવા મળે છે.
આ માટે, સરકાર અને સમાજ બંને સાથે મળીને કામ કરવું જોઈએ.
હા, દરેક બાળકને સમાન શિક્ષણ મળવું જોઈએ તે ખૂબ જરૂરી છે.
એક વાદ વધુ, શિક્ષણમાં માતા-પિતાની ભૂમિકા પણ ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
હા, જો માતા પિતા બાળકોને પ્રોત્સાહન આપે ન તો તેઓ વધુ ઉત્સાહથી અભ્યાસ કરે છે.
અને, જો માતા-પિતા માત્ર દબણ કરે તો બાળકમાં ભય અને તણવ વધે છે.
બરાબર. તેથી સંતુલન રાખવું જરૂરી છે.
આજકલ ઘણા માતા-પિ પોતાના સપનું બાળકો પર લાડી દે છે.
હા, પરંતુ દરેક બાળક અલગ હોય છે તેની પોતાની ક્ષમતા અને રસ હોય છે.
આ સમજવું ખૂબ જરૂરી છે.
તને શું લાગે છે, વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય?
તેમને નાના-નાના સફળતાનો અનુભવ કરાવવો જોઈએ.
હા, અને તેમની પ્રશંસા પણ કરવી જોઈએ. બરાબર નિષ્ફળતા પણ શીખવા ભાગ છે.
હા, જો વિદ્યાર્થીઓ નિષ્ફળતાથી ડરે નહીં ને, તો તેઓ વધુ પ્રયત્ન કરશે.
આજકલ ઘણા બીજા જણ નિશ્ફતાથી ખુબ ડરતા હોય છે.
હા, કારણ કે સમાજમાં સફળતાને તો વધુ મહત્વ આપવામાં આવ્યું છે.
પરંતુ પ્રયત્ન અને શીખવાની પ્રક્રિયા પણ એટલી જ મહત્વપૂર્ણ છે.
એકદમ સાચી વાત કરી છે.
તને લાગે છે કે વિદ્યાર્થીઓમાં વાંચનની અધત ઘડી રહી છે.
હા હવે પુસ્તકો કરતા મુંબાઈલ વધુ આકર્ષે છે.
પરંતુ વા